હેલો.
હેલો.
હા મારો અવાજ આવી‌ રહ્યો છે,?
હા એ શું કરો છો મજામાં?
તમે.
તમે પણ મજામાં?
ચલો આજે એક આપણે એક વિષય પર વાત કરીએ જેમકે મુસાફરી જે આપણે કરતા હોય એના દરમિયાન જે નાની નાની ભૂલો અને એમાંથી જે આપણને જીવનમાં શીખવા મળે એના પર વાત કરીએ આજે આપણે.
હા ઘણી વખત નાની ભૂલો આખી મુસાફરીની યાદગાર બને સારી વાત છે ચલો
હમ મને લાગે લે છે કે મુસાફરી સૌથી મોટી ખાસિયત એ છે કે આપણે માત્ર નવી જગ્યાઓ નહી નથી જોતા પણ પરંતુ પોતાની ભૂલોમાંથી ઘણું બધું શીખવીસ જાય છે.
સાચી વાત. છેે વખર તો ખબ સારી રીતે એવું છે કે આ બધું શીખવું જોઈએ.
હમ સાચી વાત છે જેમ કે એક વખત મેં વિચાર્યું હતું કે બધી છેલ્લી ઘડી જોઈએ તૈયારમાં કેટલીક જરૂરી વસ્તુઓ તો ઘરે જ રહી ગઈ.
હા આવી ઘટના ઘણા લોકો સાથે બને છે સાચી વાત છે ત્યાર પછી સમજાય કે તૈયારી પેલેથી કરવી કેટલી મહત્વની છે મુસાફરીમાં જવું હોય તો આગલા દિવસે બધું તૈયાર કરી દેવું જોઈએ.
થી મેં એક જ ટેવ બનાવી છે જ્યારે બી મુસાફરી કરવી હોય એક દિવસ પહેલા જરૂરી વસ્તુ જુઓ તૈયાર કરી રાખું છુ.
હા સાચી ખુબ સારી તેવું છે ઘણી વખત લોકો પોતાનો ફોન ચાર્જ અત્યારે ઓળખપત્ર અથવા દવાઓ ભૂલી જાય છે.
હમ બીજી એક ભૂલ એ થઇ જાય કે થાય છે કે લોકો માત્ર ફોટા લેવામાં જ વ્યસ્ત થઇ જાય.
હા સાચી વાત અત્યારે તો ફોટાનું જે બઉ ક્રેઝ છે પછી
હમ હવે હુ થોડો સમય ફોટા માટે રાખું છું અને બાકીનો સમય આસપાસનું જે વાતાવરણ હોય એ અનુભવમાં પસાર કરું છું.
હ ખરે ખરા સારો વિચાર છે કારણ કે આજે માત્ર ફોટામાં અનુભવમાં પણ હોય છે કે તમે શું જોયું એ બધું અનુભવ પાઓક કરવો જરૂરી છે ને.
હમ સાચી વાત છે તમારી ઘણી વખત ઉતાવળમાં લોકો સ્થાનિક લોકો સાથે વાત કરવાની તક પણ ગુમાવી દે છે.
હા જયારે ક્યાંક ફરવા જાવ ત્યાંના લોકો સાથે સ્થળની વાત કરીએ તો એ સ્થળ વિશેની બધી રસપ્રદ માહિતી એ લોકો પાસે હોય છે તો સરસ મજા આવી જાય ને.
હમ લોકો એક વખત રસ્તો ભૂલી ગયો હતો. તો શરૂઆતમાં. ગભરાટ થવા લાગી પરંતુ પછી મદદ માગવાનું બધું સરળ બની ગયું.
હ આ પણ એક જીવન પાઠ છે દરેક સમયે બધે એકલા કરવાની જરૂર નથી જરૂર પડે ત્યારે મદદ પણ માંગવી જોઈએ કોકની પાસે.
હા ઘણી વખત વધારે આયોજન પણ સમસ્યા બની જાય છે.
હા તું બરી. નીટ નું આપડે આયુ. કરીને મુસાફરીએ કરીએ તો આપણને મુસાફરી આમ ફરવાનું નહી પણ એક કામ જેવું લાગી શકે છે ને.
હમ સાચી વાત છે તમારી એટલે જ હવે હું થોડા સમય ખુલ્લો રાખું છું જેથી અચાનક મળતી તકોનો પણ આનંદ લઈ શકાય.
ખરેખર છે સાચી વાત છે તમારી મુસાફરી આપણને લવચક બનવાનું પણ શીખવે છે ને.
હમ મને લાગે છે કે મુસાફરીની નાની ભૂલો જીવનમાં મોટો પાઠ આપણે શીખવી જાય છે.
બિલકુલ ધીરજ આયોજન કરી રાખવું. મુસાફરીમાં સમય પ્રમાણે પહોંચી જવું ત્યાંનું તમે જ્યાં ફરવા જાવ છો. એ સ્થળનું મહત્વ. એ નવી પરિસ્થિતિ ને સ્વીકારવાની કળા આ બધું મુસાાફરી શીખવે છે ને. કે કોઈ શોગ લ આઈ ગઈ કે તમે કેમ નીકળશો બાર.
હમ સાચી વાત છે તમારી. એટલે જ હું માનું છું કે દરેક મુસાફરી માત્ર સ્થળ બદલવાનું કામ બદલવાનું નામ નથી પરંતુ પોતાને વધુ સારી રીતે ઓળખવાની એક તક છે.
પદાચ એ જ. મુસાફરી ની સૌથી મોટી સુંદરતા છે.
હમ મને લાગે છે કે મુસાફરી મુસાફરી દરમિયાન થતી બીજી મોટી ભૂલ એ છે કે લોકો ઘણી અપેક્ષાઓ રાખીને ફરે છે.
હા. ક્યારેક આપણે જઈએ ત્યારે આપણે કલ્પના કરી શકીએ બધું સંપૂર્ણ હશે પણ. હકીકત ક્યાંક અલગ જ હોઈ શકે છે ને.
હમ જો હવામાન બદલાઈ જાય અથવા કંઈક સ્થળ બંધ હોઈ શકે છે તો લોકો નિરાશ થઈ જાય એનાથી.
ત્યાંથી તમને શીખવા મળે છે તમે. ક્યાંક ફરવા ગયા હોય અને ત્યાં પરિસ્થિતિ અનુકૂળ ના હોય આપણા નિયંત્રણ માં હોતી નથી ક્યાંક ક્યાંક વરસાદ આવી જાય ત્યાં કોઈ વાવાઝોડું આવી જાય એવું પણ બની શકે ને કે ક્યાંક ફરવા. ગયા હોય ત્યાં.
હમ સાચું કયું હા તમે કેટલીક વાર અનપેક્ષિત ફેરફારો પણ સૌથી સુંદર અનુભવ આપી જાય છે.
ભૂલ એ છે કે લોકો આખી મુસાફરીમાં સતત. ઉતાવળા કર ઉતાવળ કરતા રહેતા હોય છે ને?
હમ હા એક સ્થળ પૂરું થાય એ પેલા જ બીજા સ્થળે પહોંચવાની ચિંતા વધુ શરૂ થઈ જાય એમને.
હા. ક્યારે પહોચીશું ક્યારે પહોચીશ એટલે પછી પરિણામે મન શાંત રતું નથી અને પ્રવાસ નો આનંદ ઓછો થઈ જાય છે.
હમ સાચી વાત છે તમારે હવે હું દરેક સ્થળ પર થોડો સમય અને શાંતિથી પસાર કરું છું.
હમ. સારી વાત છે ઘણી વાર શાંતિ થી બેસીને આસપાસનું નિરીક્ષણ કરવાથી પણ ઘણો આનંદ મળે છે ને?
હમ એક વખત મેં વિચાર્યું કે મને રસ્તો યાદ રહેશે તેથી નકશો જોયા જોયો જ નહી મેં તો
પછી શું થયું?
હું ખોટી દિશામાં જતી રહી અને ઘણો સમય મારો બગડી ગયો એમા ને એમાં.
ત્યારથી એક મહત્વનો પાઠ પણ મળ્યો છે છે ને?
હા તૈયારી અને સાવચેતી ક્યારેક અવગણવી નહી એ મને શીખવા મળ્યું.
મને લાગે છે મુસાફરી આપણ નમ્રતા આપણ શીખવે છે. કે
એ કઈ રીતે?
જયારે આપણી નવી જગ્યાએ હોઈએ ત્યારે સમજાય કે દુનિયા કેટલી વિશાળ છે. અને આપણે સતત શીખતા રહેવાના છીએ ને.
હમ ખરેખર દરેક શહેર દરેક રસ્તા દરેક અનુભવ કઈક નવું શીખવી જાય આપણને.
હા અને સૌથી સુંદર વાત તો એ જ કે દરેક ભૂલ પછી આપણો આત્મવિશ્વાસ અ થોડો મજબૂત બને છે.
હમ એટલે હવે હું મુસાફરી દરમિયાન થતી નાની ભૂલોથી ડરતી નથી.
હા સાચી વાત છે કારણ કે ઘણી વખત એ ફૂલો જીવનભરની સૌથી સુંદર યાદો બની જાય છે ને?
હમ સાચું કહ્યું હ સંપૂર્ણ મુસાફરી કરતા અર્થપૂર્ણ મુસાફરી બહુ મહત્વની હોય છે.
હ તો પણ મુસાફરી એ છે જેમાં આપણે અનુભવ મેળીએ છીએ અને મુસાફરી દરમિયાન આપણને ક આપડામાં બદલાવ આવે ને.
હમ સાચી વાત છે મને લાગે છે કે મુસાફરી દરમિયાન થતી બીજી એક સામાન્ય ભૂલ એ છે કે લોકો વધારે સામાન લઈને નીકળી જાય કે ક્યાં કહીયા જવું હોય ને વધારે સામાન લઈ લે.
હા. પછી આખી મુસાફરીમાં બેગનું વજન એક મોટી જવાબદારી બની જાય એટલું બધું ભરી દીધું હોય છે એમાં.
સાચી વાત છે. ઘણી વખત એ જ વસ્તુઓ લઈ જવી જોઈએ તે જેનો ઉપયોગ જ નથી હોતો.
હા. એમાંથી એક મહત્વનો પાઠ મળે છે કે જીવનમાં પણ જરી જે વસ્તુઓનું જ મહત્વ આપવું જોઈએ, જેટલું જરૂર હોય એટલું જ લઇ જવું જોઈએ.
હમ, સાચી વાત છે. ઓછો સામાન અને હળવું મન મુસાફરીને વધુ આનંદદાયક બનાવી દે.
હ, પણ બીજી એક સેમ ભૂલ લો લોકો એ કરે છે કે, સતત મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે.
હા, સાચી વાત છે. દરેક ક્ષણને રેકોર્ડવામાં કરવામાં ઉપ કરવાની ઉતાવળ એજ ક્ષણમાં જીવનનું બધું ભૂલી જાય છે.
હા, ઘણા લોકો તો પેલા ફરવા જાય ત્યારે ફોટા પાડે અ એભ જોવે આજુબાજુનું કશું જોવે ને બસ અન પછી આજુબાજુ જોવે પેલા ફોટા પાડી લેવાના.
હમ્મ, સાચી વાત છે. જયારે ખરેખર તો પેલા અનુભવ કરવો જોઈએ, અને પછી યાદગીરી સાચવી રાખવી જોઈએ.
એક વખત હું વરસાદના કારણે બહાર જઈશ. હમ, એ નતો.
હમ્મ, પછી શું કર્યું?
શરૂઆતમાં નિરાશ થયો, પછી નજીકના વિસ્તારમાં સમય પસાર કર્યો અને કઈક નવું જોયું.
હમ્મ, એટલે ક્યારેક યોજના બના બદલવી પણ એક કળા કહેવાય.
હા, કારણ કે દરેક પરસ્થિતી સામે ફરિયાદ કરવાથી આનંદ ઓછો થઈ જાય છે ને.
હમ્મ, મને લાગે છે કે મુસાફરી આપણને ધીરજ શીખવી દે.
સાથે સાથે અનુકૂલન કરવાની ક્ષમતા પણ વધારે છે.
હમ્મ, બીજી એક બાબત મેં એ શીખી છે કે, દરેક પ્રવાસની બીજા સાથે સરખામણી કરવી ના જોઈએ કે, આ સારી હતી કે, પેલી ટ્રીપ સારી હતી.
બિલકુલ. દરેક વ્યક્તિને પોત તાનો અલગ અલગ અનુભવ તો થતો જ હોય છે ને.
હમ્મ, સોશ્ય સોશ્યલ મીડિયા પર જે આપણને દેખાતું હોય દરેક વસ્તુ હકીકત હોય
એથી હમ, તેથી પોતાની મુસાફ કરીને પોતાની રીતે જ માણવી જોઈએ ને, સોશિયલ મીડિયા પર જોઈને ના જવું જોઈએ.
તે મને તો એવું લાગે કે મુસાફરીનો સાચો અર્થ ભૂલો ટાળવામ માં નથી હોતી.
હ, પરંતુ તમે ત્યાં જે જેજે ભૂલો કરો છો, એને સ્વીકારીને તેમાંથી શીખવામાં આવે છે.
હમ્મ, કારણ કે દરેક નાની ભૂલો આપણને થોડો વધુ સમજદાર બનાવી દે છે.
અને એ જીવનપાંત મુસાફરીને માત્ર પ્રવા પ્રવાસ નહી, પરંતુ વિકાસની એક સુંદર સફર બનાવી દે છે.
હા, સાચી વાત છે હા તમારી. મને બહુ મજા આવી તમારી જોડે આ ટોપિક પર વાત કરીને. જ્યા આપડે મતલબ અલગ અલગ જગ્યાએ જવું જોઈએ અને નવો નવો અનુભવો કરવા જોઈએ.
ના ના મુસાફરી કરવા જાવ તો પેલા આયોજન કરો કે કેટલો સામાન લઈ જવું જરૂરી છે, કેટલું જરૂરી વસ્તુઓ છે જેમ કે, દવાઓ છે તમારા જરૂર પૂરતા કપડા છે, એ બધું લઈને જવું જોઈએ, પછી વધારાનો સામાન તમે લઈને જાઓ તો તમે સામાન ઉચકવામાં જ થાંકી જાઓ.
હમ, સાચી વાત છે તમારી. ચલો, બોહને બહું મજા આવી. ફરી આપડે ક્યારેક વાત કરીશું. ઓકે, બાય.